હલો. હલો!
હા, હલો!
કેમ છો? મજામાં?
બસ મજામાં, તમે કો.
બસ આ જમવાની તૈયારી હવે જમવા બેસીશું મેં કીધું ઘણા ટાઈમથી તમને ફોન નથી કર્યો તો લાવું તમને યાદ કરું.
હા, મારે અત્યારે જમવાનું ચાલે જ છે હવે, થોડીક વાર રેયને બેસીશું જમવા.
બરોબર, કોલેજ જઈ આવ્યા?
બસ હમણાં જ જઈ ને આયા અત્યારે હવે
અચ્છા, તમે અત્યારે શેનું ભણો છો?
અત્યારે તો હું બીકોમ કરું છું.
બરોબર, તો તમે તમે કઈ કોલેજથી બી કોમ કરો છો?
અઈ નડિયાદથી જ કરેલું છે અમે
બરોબર, એટલે બી કોમ કરવું હોય તો આપડે શું કરવું પડે?
ટ્વેલ્થ પાસ કોમર્સ કરીને પછી તમને જે રીતના અલગ અલગ યુનિવ સિટી હોય છે એમાં એ લોકો લોકોની પ્રોસીજર હોય એ રીતના આપડે એપ્લાય કરવાનું અત્યાર તો બધા ચેન્જશ થઈ ગયા છે. કે તમે એપ્લાય કરો પસી તમારું કઈ રીતના મેરિટને બધું આવે છે એની ઉપર થાય છે.
બરોબર પણ એમાં કેવા કેવા વિષય હોય છે.
એકાઉન્ટિંગ છે પછી મેનેજમેન્ટ છે ટેક્સેેશન છે. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે પછી અ ખલ નવા, નવા આવ્યા છે અત્યાર તો
બરોબર છે તો આમ અઘરું છે કે સેલું છે.
એકદમ સહેલું છે તમે રેગ્યુલર પ્રેક્ટિસ કરો તો વાંધો ના આવે ઇકોનોમિક્સ છે. એ થોડું બોરિંગ જેવું લાગે કોક વાર આમ કં સમજવામાં એમાં લખવામાં ને બધામાં
હા સાચી વાત છે.
એક ક્વેશ્ચન હોય એની ઉપર તમારે બે પાનાંનો તો જવાબ હોય છે અત્યારે
બરોબર
એટલે બાકી એકાઉન્ટમાં ને એ બધા મા તો વાંધો ના આવે
હા આ તો આખો લાંબો કોર્સ હશે ને
પેલા ત્રણ વર્ષનો હતો અત્યારે હવે ચાર વરસ કરી દીધું છે
બરોબર
પેલાતો તમાર ચોથા વર્ષમાં જ તમારે કોઈ સ્પેશ્યલાઇઝેશન કરવું હોય તો એવું કહે છે કે તમારે ઇન્ટર્નશીપ ને એ બધું આવે તો તમારે ઇન્ટર્નશીપ ને કરવા જવાનું પેલા નતું ઇન્ટર્નશીપનું અત્યારે ઇન્ટર્નશીપનું થયું છે
એટલે ઇન્ટર્નશીપ કોલેજ વાળા જ આપે કે આપણે આપડી જાતે કંપની શોધવી પડે.
આપણે જાતે કંપની શોધીને આપીએ તો વાંધો નથી બાકી કોલેજ વાળે અત્યારે તો ઓપ્શન આપે
અને પછી આમાં આપણને જોબપ્લેસમેન્ટ નોકરી ને એવું આપે કોલેજ વાળા
કોલેજમાં જો પ્લેસમેન્ટનીના બધા સેમિનાર થતા હોય પ્લેસમેન્ટ આપ તા હોઈ તો પ્લેસમેન્ટ તમને મળી જાય બાકી પછી તમારી જાતે આપણે જેમ સર્ચ કરીએ એમ સર્ચ કરવાનું અલગ અલગ એપ પ્લેટફોમ થ્રુ
બરોબર શું ફી હોય છે આ કોર્સની
એટલે આપણે જે કોલેજ વાઇઝ અલગ અલગ હોય યુનિવર્સિટી વાઇઝ કે અમુકમાં પાંચ હજાર હોય પર સેમ અમુક માં જે વ્યવસ્થિત પ્લેસમેન્ટને બધું આપતા હોય સારી મોટી કંપનીમાં એમાં વધારે હોય ફીસ
બરોબર અને આ કર્યા પછી આપણને શેમાં જોબ મળી શકે
બી કોમ તમે કરો તો તમે ગમે તે ફિલ્ડમાં જાઓ એચઆરમાં જઈ શકાય એચ આરમાં એ અલગ અલગ છે એચ આર પી રૂલ છે એચ આર ક્રુટિંગ છે પછી તમે ટીચિંગમાં જઈ શકો સી એમાં જઈ શકો કંપની સેક્રેટરી ફ્રીમાં જઈ શકો અલગ અલગ જવાય
બરોબર.
એટલે બી કોમ કરીને સ્કોપ ખાસા ખુલે પણ તમારે આગળ મહેનત એટલી કરવી પડે
હા એ વાત તમારી સાચી તો પણ તમે કેમ બી કોમ લીધું એટલે તમને વધારે એમાં કોઈ સબ્જેક્ટમાં રસ છે
મને એકાઉન્ટમાં વધારે રસ હતો.
બરોબર
એટલે એકાઉન્ટમાં મેં એટલે પછી બીકોમ લીધું
તો પછી આમાં આપણેે ચાર વર્ષ સુધી કોલેજ કરવી પડે ને આપણે નોકરી કરી શકીએ જોડે.
હા કરી શકાય તમે પાર્ટ ટાઈમ તમારે જોબ કરવી હોય તો કરી શકો જો સવારની કોલેજ હોય તો તમે કોલેજ છૂટ્યા પછી પાર્ટ ટાઈમ જોબ કરી શકો.
બરોબર તો આમાં આપણને નોકરી મળી જાય.
હા મલી જાયને. કઈ રીતનું તમારું ફિલ્ડ સિલેક્શન છે એની ઉપર તમને જોબ મલે.
બરોબર. છે હા એટલે આપડણે પાછું જોવું પડે કે કઈ અકાઉન્ટમાં જોઈએ છે એ જીએસ આમાં તો જીએસટી ને એવું પણ આવે છે ને હવે.
હા એ એકાઉન્ટમાં આપણે સીએ નું ફાઇલ રિટર્ન એ બધું કરવાનું હોય ને બધામાં આવે છે.
બરોબર તો તમને અકાઉન્ટ ટિંગ ગમે છે તો તમને આ બધું આવડતું હશે ને ફાાઈલ રિટર્ન કરવાનું ને.
ના હું એકાઉન્ટિંગમાં ની હું બેન્કિંગમાં ગઈ હતી પછી. બેન્કમાં મને સ્કોપ મળતો હતો એટલે પછી હું બેન્કિંગમાં જતી હતી.
બરોબર તો બેંકમાં આપણને કેવી જોબ મલે.
બેંકમાં અત્યારે આપણે જીયા જઈએ ત્યાં સેલ તો આવવાનું તમે કંઈ બી જશો તમારે કરંટ અકાઉન્ટ લાવો સેવિંગ અકાઉન્ટ લાવો એવું તમારે કોઈ બી જગ્યાએ જાવ તમારે આવવાનું ઓપરેશનમાં રહો તો સેવન્ટી પસેન્ટ તમને અ ઓપરેશન પણ થર્ટી પર્સેન્ટ સેલ પણ કહેવાનું થર્ટી પર્સેન્ટ સેલ પણ એનું ઊંધું હોય કે સેવન્ટી પર્સેન્ટ તમારે સેલ કરવું પડે ત્રીસ પર્સેન્ટ ઓપરેશન કરવાનું.
ઓપરેશન કરવું પડે ઓ એ બરોબર છે.
આપણે કસ્ટમર જે હોય એની કમ્પ્લેન આવે બધું તમારે એક સી આરએમ એ લોકોની જે એપ્લિકેશન હોય બધી
હા આ સીઆરએમ ના તો સોફ્ટવેર બી આવે છે ને.
હા એ સીઆરએમ અત્યારે સારું ચાલે છે સોફ્ટવેર મને બ
હા આ એ મેં સાંભળ્યું તું ક્લાયન્ટ રિસોર્સ મેનેજમેન્ટ
હમ એટલે એમાં તમે સિમ્પલ જ છે કે એમાં તમે કોઈ બી એનું ડોક્યુમેન્ટ નાખ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો તો વાંધો ના આવે તરત સોલ્વ થઈ જાય. પણ મીનસ સેલ્સ શું સેલ્સ તમે કરો છો તો પરેેશન નહી કરો તો બી ચાલશે. પણ તમારે સેલ્સ તો કમ્પલસરી જ કરવું પડશે.
તો પછી બી કોમ કર્યા પછી બી મતલબ આમ સેલ્સ તો આવે જ છે બીબીએમાં બી સેલ્સ સ આવે બી કોમમાં બી સેલ્સ તો આવે જ.
કઈ બી કરશો સેલ્સ આવશે આવશેને આવશે જ.
હા એટલે તમારું નોર્મલ કોમ્યુનિકેશન ને એ તો જોઈએ જ.
કોમ્યુનિકેશન તો ઠીક પણ સામેવાળાને તમે કેવી રીતના કન્વિન્સ કરો છો એ તમારી પ્રોડક્ટ લે છે નથી લેતું એ બધું છે.
અને એમાંય અત્યારે તો પ્રોબ્લેમ ક્યાં થાય સૌથી વધારે કે એક એક પસ આપણે એક વ્યક્તિ છે એના મિનિમમ અત્યારે તો બે થી ત્રણ બેંકમાં એકાઉન્ટ હોય છે જ અને તમે પછી એ વ્યક્તિને ફરી કહો કે તમે ભાઈ ફરી એકાઉન્ટ ખોલાવ તો એ એને કન્વિન્સ કરવું બહુ અઘરું પડે છે એ ટાઈમે.
હાએ વાત તમારી મારી સાચી.
એટલે
બરોબર તો તમે અત્યારે ક્યાંય જોબ કરો છો.
ના અત્યારે તો હું ક્યાંય જોબ નથી કરતી કરતી હતી પણ અત્યારે તો હું ઘરે જ છું.
બરોબર છે તો આમાં રજીિસ્ટ્રેશન કરવાની શું પ્રોસેસ હોય છે.
સેમા રજીસ્ટ્રેશન કરું છું બેંકમાં.
બી કોમમાં પછી આ રીતે કોલેજ અરે આ રીતે બેંકમાં અને એ રીતે.
બેંકમાં તો તમે બી કોમ કરીને પછી જ મીન્સ ગ્રેજ્યુએશન પછી જ તમે જઈ શકો. અને બી કોમમાં તો આપણે કીધું ને કે યુનિવર્સિટી વાઇઝ અલગ અલગ થઈ ગયું છે કે તમે માર્કશીટને તમારું બ ધૂ આપો એટલે એ પ્રમાણે તમને પછી કોલેજ સજેસ્ટ કરે અમુક જે પર્સનલ યુનિવર્સિટી છે એમાં તો તમે ડાયરેક જ લઈ શકો. એમાં કોઈ વાંધો ના આવે ખાસો ટાઈમ થેલો હજી હજી ભી ખાસું બધું ચેન્જ થયું હોય છે એટલે ખબરના પડે આપણને.
બરોબર તો સારી યુનિવર્સિટીને કોલેજમાં પછી ફીસ પણ બહુ મોંઘી હશેને.
ના એતો આપડે પર્સન્ટેજ ઉપર જાય તમને ગવર્મેન્ટ કોટામાં મલે તો ફીઝને બધું ઓછું હોય પછી ડોનેશનને બધું કરવું પડે એકદમ લો હોયતો પછી ડોનેશન અમુક ઉપર માગે ની તર પછી
હા પછી એમતો સ્કોલરશીપ ભી મળી શકતી હોય ને.
હા.
સ્કોલરશીપ પણ મળી જાયને.
હા સ્કોલરશિપ ભી મળી જાય ગવર્મેન્ટ કોલેજ હોય એમાં સ્કોલરશિપ ને બધું મળી જાય છે એટલે કોલેજોમાં એ હવે પહેલાં જેવું બધું ચેન્જ ખાસું બધું થઈ જાય છે જનરેશન વાઈઝ અલગ અલગ બધું થાયા કરે.
હા એ બધું છે રજીસ્ટ્રેશન પ્રોસેસ ચેન્જ થઈ જાય ઘણું બધું ચેન્જ થઇ જાય એક્ઝામ પ્રો એમાં એક્ઝામ કેવી રીતે હોય છે.
એક્ઝામમાં ઇન્ટરનલ અને એક્સટર્નલ બે હોય એક તમારી કોલેજ લે એ અને બીજી એક્સટર્નલ યુનિવર્સિટી થ્રુ આવે એ.
બરોબર એટલે કેટલા માર્ક્સની હોય.
કોલેજની તો એઈટી માર્ક્સની જ આપણે સ્કૂલમાં કંઈ રીતના હોય કે એડી માર્ક્સની શું કહેવાય એટી માર્ક્સ આપણે ઇન્ટરનલ એટી માર્ક્સનું હોય દેર યુનિવર્સિટી ટીમ જ્યારે યુનિવર્સિટીનો આવે ત્યારે એટી માર્ક્સ અને ટ્વેન્ટી ટ્વેન્ટી પર્સન્ટેજ ટ્વેન્ટી માર્ક્સ કોલેજ તરફથી ઉમેરાય એ રીતના.
બરોબર એટલે પછી લોકો એમ કરીને સો માર્ક
હમ સેટ કેલ્ક્યુલેશન કરી દે હા. આમ ઇન્ટરનલે. અંદર અંદર આપણેે જે કોલેજ લ જાતે પેપર કાઢી ને એ રીતના. એક્સસ્ટર્નલ ટ એટી એટી માસ એલા એ ટ્વેન્ટટી માર્ક કનવર્ટ કર કરી દે.
બરોબર.
સાત શ્રી ખાસ વધુ. કોલેજમાં તો અત્યારે તો હવે ફીસ્ટ ને બધું ખાસું બધું ચાલુ થઈ ગયું છે.
હા એટલે મને થયું જ કે તમે કરેલું છે. તો તમને એક વાર પૂછું કે તમે. કેવું કેવું કરેલું છે એમાં કેવું છે, લેવાય ના લેવાય.
લેવાય લેવાય. આપ જો તમાર મલ્ટિપલ તમારે ચોઈસ હોય, તો તમે બીકોમ કહી શકો બીકોમમાં તમે. ટીચર બનો પછી એકાઉન્ટ. માં જાઉં બેંકમાં જાઉં એચઆરમાં જાઉ. બધામાં જવાય. સેલ્સ તો આવવાનું જ છે, તમે એચઆર નું કરશો તો. કંપની તમને કહેસે છે, કે ભાઈ તમે આમ વ્યક્તિ રિક્રુટ કરો આ વ્યક્તિ રિક્રુટ કરો. એમાં તમારે એમની જોડે બધું. કરવાનું અલગ અલગ બધું એટલે સેલ્સો બધે રહેવાનું અત્યારે.
હા એ વસ્તુ તો સો ટકા સાચી વાત છે કઈ વાંધો નહી એટલે. હું મને કરવાનો વિચાર હતો ને એટલે ફોન કર્યો. કઈ નહી હું હવે છે ને કોલેજોમાં તપાસ કરીશ. તમે મને માહિતી આપી એટલે મને થોડું સારું. પછી ટાઈમ આવે તો ટાઈમ મળે તો આવો આ બાજુ.
પાક્કું પાક્કું આવીશું હા ચલો હા આવજો.